હલો જય શ્રી કૃષ્ણભાઈ, કેમ છો?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ. હ કેમ છો તમે, મજામાટે છો ને?
હા એકદમ મજામાં છો, તમે કેમ છો ભાઈ?
અમે પણ એકદમ મજામાં છે ઘરના કેવા છેરા સારા તો છે ને બધા.
હા ઘરે બધા સારા છે ન અવત તહેવારોની બધી ઉજવણી કરી રહ્યા છે. અને તમને ખબર જ છે કે હમણાં ગણેશ ચતુર્થીના તહેવાર પણ એટલે કે તહેવારોની બધી ઉજવણી એટલે કે બધા તહેવારમાં લાગી રહ્યા છે અને તમને દિવાળી ની બધ તહેવાર કરી રહ્યા છે પરંતુ હમણાં જે તહેવાર આવી રહ્યા છે. જેમ કે ગણેશ ચતુર્થી તેને પણ અમનેતો ઉજવણીમ ધૂમધામથી કરી રહ્યા છે એટલે કે જે આવાની છે તે પહેલા ને ખબર થ છે કે હમણાં તો ઘણા બધા લોકો અને આજકાલના જે યુવા બાળકો છે અને યુવા પેઢી વાળા છે બધા તે આમળા ગણપતિ બાપાના પહેલા આગમન પણ કરે છે અને તે હમણા ખુબ ચાલી રહ્યું છે કારણ કે હમણાં તે ગણ બ પોસ્ટર પણ બધાં લાગી ગયા છે કમિંગ સૂન એ કારને કાકે ગણપતી બાપા સપ્ટેમ્બર મહિનામાં આવી રહ્યા છે અને તે ગણેશ ચતુર્માં તમને ખબર હશે કેટલી મજા પણ આવે છે કારણ કે ગણેશ ચતુર્થી દિવસ હોય છે દસ દિવસ થી આપણે બાપા ખબ ધાર્મિક રીતે ઉજવણી કરીએ છીએ અને બાપા ને દસે દસ દિવસ મને અલગ અલગ થાળ ચડાવે છે મોદક ચડાવે છે અને બાપાને ખુબ સારી રીતે આપડણે રાખીએ છીએ. અને બાપા સાથે વાતચીત પણ કરીએ છીએ અને ખુબ મજા પણ કરીએ છીએ અને બાપા પણ આપડા ઘણા બધા વિઘ્ન દૂર કરી દે કરું દેય છે એમ એટલે જે ગણેશ ચતૂર તહેવાર છે આપણા દેશમાં ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને ખૂબ બધા લોકો ખૂબ માને છે અને મહારાષ્ટ્રમાં તો તમને ખબર જ રતે મું બઈ શહેર છે તેમાં તો ઘણા બધા લોકો ઘરે ઘરે પણ બેસાડે છે અને ખુબ માને છે ગણબડી બાપા ને. અને ઘણા બધા લોકો ત્યાંના તો ખુબ ઊંચે ઊંચી ઇમારત વારા પણ ગણપતિ બેસાડે છે જેમ કે બાવીસ ફૂટ. અઠસ ફૂટ ત્રીસ ફૂટ ના બધા બેસાડે છે અને ખુબ બાપ્પા સાથે મજા પણ કરે છે અને બાપામણા બધા મજા કરી છે કારણ કે જે એમના મુંબઈના જે પ્રસિદ્ધ એવા બધા મંડપ છે જે તને ખબર હો લાલબાગં રાજા પછ ટમાણી મુુંબઈ રાજા એ ખૂબ પ્રસિદ્ધ છે અને ઘણા બધા સેલિબ્રિટી મમ અસ્તી ત્યાં આવે છે અને દર્શન કરે છે બાપાના. આખી બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે હમણાં જેમ હમણા ગણેશ ચતુ આવી રહી એ છે. એના વિશે તમે કઈ તૈયારી કરી દ કરતા હશો ને.
હા ભાઈ અમારા ઘર બાજુ તો ખુબ જ એવી સારી રીત તૈયારી ચાલુ રહી છે. કારણ કે તમને ખબર જ છે કે ગણેશ ચતુર્થી આવે એટલે કે બે મહિના આ ગળ જ બધું કામકાજ ચાલુ કરી દેવામાં આવે છે અમારા તરફ તો કારણ કે ખુબ જ સારી રીતના અમે મતલબ મોટ પેલુ બનાવીએ છે ગણપતિ વાળું જ્યાં મતલબમાં અ તો ત્યાં મતલબ મા સારી રીતના બધું મતલબમા ડેકોરેશન પણ અમે કરીએ છીએ સારું સારું અને ઘણા બધા એવા થીમ પણ બનાવીએ છીએ જેથી કરીને ખૂબ જ બધા પબ્લિક પણ વધારે જોવા સારું આવે છે અમારા ગણપટીઓને અને ખુબ જ વધારે એ મજા પણ આવતી હોય છે કારણ કે એક તહેવાર જેવો એકદમ બહુ મોટો તહેવાર જેવો બની કારણકે જે ચૌદ દિવસ આપણે રાખીએ છી તો ખૂબ જ એવી સારું પડે છે અને ખૂબ જ મજા પણ આવે છે અને રોજના પહેલા તો અમે આરતી કરી છે સવાર સાંજ પછી રાતના અમે કોઈ દિવસ ગરબા પણ રમીએ છીએ ભજન પણ કરીએ છીએ અને ક્યારે ચૌદ દિવસ સાથે નીકળી જાય ખબર પણ ના પડે કારણ કે તહેવાર માટે ખુબ જ એવી એટલી મજા આવી જાય ગણેશ ચતુર્થી માં તો કે વા ત જ ના પૂસવાને છેલ્લા દિવસે જયારે આપણે ગણપતિ વિસર્જન કરવા જઈએ તો ત્યારે ખુબ જ એવું ખરાબ જેવું પણ લાગતું હોય છે કારણ કે પછી સીધા આપણે આવતા વર્ષે જ મળીશું ગણપતિ બાપા તો ખબ જવું મતલ અંદર થી ખરાબ ફીલ થતું હોય છે પરંતુ બાપા ડર વતે આવે છે તો ખુબ જ એવી મજા પણ આવે છે અને સાથે સાથે અમે એના પછી જે નવરાત્રી પ્રોગ્રામ આવે છે તો તે પણ ખુબ જ સારી રીતેું અમારા ગામમાં કરીએ છીએ કારણ કે તમને ખબર છે કે નવરાત્રી પ્રોગ્રામ ખુબ જારે એવી મજા આવે અને ખુબ જ વધારે એવ મજા પણ કરીએ છે જેથી કરીને નવરાત્રી પ્રોગ્રામ અમે ખુબ જ સારી રીતના કરીએ છીએ શું તોરા પણ નવરાત્રી પ્રોગ્રામ સારી રીતના કરવામાં આવે છે.
હા ભાઈ અમારા ગામડામાં અને અમારા બાજુ ન પ્રોગ્રામ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. અને અમારા જે નવરાત્રી ન તહેવાર આવે છે ત્યારે ઘણા બધા લોકો અમારા ગામના ખુબ સા ધાર્મિક રીતે અને માતાજીની પૂજા કરે છે અને માતાજીને પણ દસે દિવસ જેવા તમને ગણપતિ જેમ આપણે માતાજી ને પણ દસે દસવા થાય ચડાવએી છે અને માતાજી ખુબ સારી રીતે અમે એમને ભક્તિ કરી એટલે નવરાત્રીને દસેસ ગરબા રમવાની પણ મજા આવી જાય છે નવા નવ અમુક નવ દિવસ રમણ દસ દિવસ અમુ દિવસ રણમાં આવે છે એટલે કે હું નક્કી ન થી નવ દિવસેય પરંતુ અમ ઘણા બધા લોકો તો દસ દિવસ કે બા દી વસ પણ ઘરનાવ્રતિની ઉજવણી કરવામાં આવે છે અને અમારા જે ગામના જે નજીક એમ તો શહેર છે ત્યાં પણ ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવશે ત્યાં ખૂબ ભીડ પણ થાય છે અને ત્યાંના ઓર્કેસ્ટ્રા પણ ખૂબ ખુબ સારી રીતે વગડમાં આવે છે અને ખુબ મજા કરીએ છીએ અને અમે પણ ત્યાં બે ત્રણ વાગ્યા સુધી ગરબાની મજા કરીએ છીએ કારણ કે અમે પણ બ ફ્રેન્ડલો સાથે કે પછી ફેમિલી સાથે ત્યાં જઈએ છીએ. રમવા માટે એટલે એની સાથે તમને ખબર છે આપ બધા તહેવારો છે તેની આપણી આપણા દેશમાં ખૂબ સારી રીતે ઉજવણી કરે છે અને વિદેશોમાં પણ આપણા તહેવારોની ખૂબ માંગ છે. માગે એટલે કે બ આપડા તહેવાર મનાવવામાં આવે છે કારણ કે તમને ખબર જ હશે કે બધા સોશિયલ મીડિયા પર કે બધા વિડીયોસોમાં ઘણા બધા લોકો વિડીયો પર એટલે વિડીયો પણ મૂકે છે રીલ્સ અવા યુટ્યુબ પર કે બધા દિવાળી તહેવાર એમબ એમને પણ ખૂબ ગમે છે અને એ લોકો પણ ફટકડાને એવું બધું ફોડે છે. કાર જે દિવાળી તહેવાર આવે છે તે ખુબ આપણા દેશમાં પ્રસિદ્ધ છે કારણ કે જે વનમાસ જે આપડા રામ ભગવાન આયોધ્ય લટેલા હતા તે માટે આ બધ ઉજવણી કરવામાં આવી હતી તે માટે દિવાળ તેવાર ઉજવવામાં આવે છે કારણ કે એ તહેવાર દિવસે તમને ખબર છે કે આપડા ઘર બાજુઓ અને આપડા મહહોલમાં કેટલ સારો એવો માહોલ બની જાય છે આજુબાજુ વાળા નાના નાના છોકરા ફટાકડા ફોડે છે હું પણ ફોડું છું અને ખુબ મજા કરું છું કારણ કે આ અરા ઘરે ઘર માટે સંબંધીઓ આવે છે મારા મા બાપા ના છોકરા રહેેવા માટે આવે છે અને ખુબ મજા કરે છે કારણ કે આવ બ તો આપણે મજા કરવી જ જોઈએ કારણ કે આવા બધા તહેવારોની આપણે ઉજવણી કરવી જ જોઈએ કારણ કે ઘણા બધા લોકો હમણાં હણાં જે બાળકોની જનરેશન છે એ તમને ખબર હશે કે આજકાલના જે બધા તહેવારો છે જે દિવાળી છે. પછી ઉત્તરાયણ છે પછી હોળી ધૂળેટી પછી હમણાં તમે ગણેશ ચતુર્થી આ તેવ તમને ખબર જ નથી અને એ લોકો મોલી ફોનમાં જ જોયા કરે છે અને એમના માટે પિતા પણ એમને કતા પણ નથી. કે ભાઈ તમે આ તહેવારો જે આવે છે તેની ઉજવણી કરો આપ તહે ધાર્મિક ત કેટલા સારા છે. કેટ સુંદર છે તમે એની મજા ની માણસો તો પછી તમને સુખ ખબર પડશે એના પાસે શુસ્ત્રી છે. સ્ટોરી છેને ખબર અમે કશું તમે પૂછે પણ નહી કાર કે ફોન જ લાગી બોલ એને ગેમ રમે ફોનમાં બાળકો કરે છે એટલે મારેજ કેવું છે કે જે હણાં બાળકોની જનરેશન છે તે લોકોને આહેર વ ખબર પડવી જોઈએ કારણ કે તો એ લોકો આ બધા તહેવારની ઉજવણી કરશે અને આજે માતા પિટીઓએ પણ એમને સમજાવવું જોઈએ કે ભાઈ તમે ફોનમાં ન લાગી રહ અને બધ તહેવાર તમે થોડું ઘણું જાણો બાકી તમારા કે તમારા ગામડામાં પણ અમુક લોકો હશે ને કે જે તહેવારો આવે છે ત્યારે બધું ફોન માં જ લાગી રતા હોય.
. હા ભાઈ અમારા ગામમાં બીજા બધા પણ એવા કેટલાક લોકો છે જે મતલબ ફોનમાંને એવું જ લા ગી હોય છે કારણ કે તમને ખબર જ છે કે આપની જનરેશન એવી છે કે તેમાં તેને ફોન જોતો જ હો અને ખુબ જ વધારે ફોનમાં લાગી રતા હોય છે અને બીજું બધું. જા ન મળે જેમ કે અમારા ગામમાં કેટલીક વા એું કઠાણ એવું બધું પણ રાખવામાં આવે તો ત્યારે બધા શું કરશે કે ફોનમાં લાગી રશે અને કથા પણ ન સાંભળશે અને ક કામ પણ ના કરવા લાગશે અને ફોન લાગી રહેશે તો જેથી કરીને ખૂબ જ ખરાબ વસ્તુ છે કારણ કે ફોનમાં પણે આ બધી નવી-નવી ટેકનોલોજી તો આવી છે, પરંતુ સાથે-સાથે આપણે પોતાને મજા પણ માણવી જોઈએ, અને બધું નવું-નવું વસ્તુ જાણવું પણ જોઈએ, જો ફોન માં જ લાગી રહેશું તો આપડે ખાલી બહારનું વસ્તુ જ જાણીશું પરંતુ આપણા ગામમાં શું ચાલી રહ્યું છે આપણા ગામમાં કેવી રીતના બધું મજા આવે છે નાની નાની વસ્તુઓ માટે તો એ બધી વસ્તુ આપડણે ન જાણી શકીએ જેથી કરીને આપણે ફોન ટાળવું જોઈએ ખાલી રાતના સમય એવું આપ આરામ કરીી તો ત્યારે ફોન જોવું જોઈએ પરંતુ જે બહાર આપ એક્ટિવિટી કરીએ છી તો્યારે ફોન માં ના લાગી રહવ છે કારણ કે ત્યારે ફોનમાં લાગી રહેવાથી ખુબ જ વધારે એવું તકલીફ નો સામનો કરવું પડી રહે છે કારણ કેટલીક વાર બધાને એવું લાગે કે આપડણે ફોનમાં જ લાગી ર્યા કોઈની સાથે બોલતા પણ નથી અને આપણને ચશ્મા આવવાનો પણ સંભાવના થઈ શકે છે તો એવું બધું થયા કરે છે પરંતુ આપડે આપણે તહેવારો વધારે ઉજવવા જોઈએ તહેવારો સારી રીના ઉજવવા જોઈએ કારણ કે જો તહેવારો સારી રીઉજવશો આપણે તો આપડ સંબંધ ખુબ જ સારી રીતે જાળવાય રહેશે જે કરી તહેવારો કેમ બનાવવામાં આવે છે કે સંબંધ બધા સાથે સારી રીતના જળવાઈ રહે અને કોઈ પણ મતલબમાં એક બીજા સાથે બોલા ચાલીને એવું થઈ ગઈ હોય તો પણ જ્યારે પણ વાર આવે બધા તો અત્યારે મતલબ સારી રીતના વર્તન કરે અને સારી રીતના બોલ્ટા થઈ જાય તો તેના માટે તહેવારો ઉજવવા માં આવે છે અને તહેવારો ઉજવવા થી ખુબ જ એવું સારું પણ પડે છે અને તહેવારો ઉજવવા થી આપણા મનને પણ સારી રીતના બની રહે છે અને જે બધા આપણા પરિવારજનો છે બધા એકબીજા ના સાથે મળીને સારી રીતના વાતચીત પણ કરે છે જેથી કરીને આપણા સંબંધો પણ સારી રીતે જળવાઈ રહે છે
હા ભાઈ તમે એકદમ વાત સાચી કીધી કારણ કે આપડા આ ગામડામાં ઘણા બધા એવા લોકો છે આજુબાજુ વાળો લોકો કેમની સાથે બનતું નહીં હોય છે અને વ્યવહારો પણ ખરાબ હોય છે એટલે કે નાની નાની બાબતો માટે એ લોકો ઝઘડા ને આવું બધું શોધી કાઢે છે અને ગમે તેવુ પ્રકારનું વાતચીત કરી નાખે છે અને પછી આ બધા તહેવારો આવે છે અને હવે દિવાળી તહેવાર માની લેવો ને ભાઈ કે આવા દિવાળી સાલ મુબારક હોય છે એટલે એ તહેવારાને આપ આપે બધા ગામના બધા સવાર માં ઉઠીને અને બધાને ઘરે આપડે સાલ મુબારક એમ કરીને બધાને શુભેચ્છા આપીએ છીએ એટલે પછી આપણે આવાળા તહેવારોમાં આપણા બધા વ્યવહારો સારા થઈ જાય છે કારણ કે બધા લોકો આવા કોઈ વાર મોઢું ચડાવીનેવું પડ કારણ કે તમને ખબર હશે ગામડાઓમાં આ બધું છેલ્લે જ કર્યું છે કારણ કે એવું હોય છે કે આપ કોઈ આપ આપણા ઘરેઈ કંકોતિ આવીમ લગનની માની ન કે આપડે ત્યાં આવે કંઈ જવાનું ભૂલી ગયા, અથવા કોઈ કામ માટે આપડે ઘરે ત્યાં જવાનું ભૂલી ગયા તો પછી એ લોકો જોઈ રાખે છે કે આપડે ઘરે આયવા છે કે નહીં એ પણ જોયે છે, અને પછી એ લોકો પણ આપણા વ્યવહારમાં નહીં આવે અને મોડું ચડાવી મૂકે છે. એટલે આવું બધું ગામડામાં જોવા મળે છે, અને આવું બધું એટલે કે આ બધા તહેવાર આવે છે તો પછી આપણે આ બધા અલગ વ્યવહારો સુધારવા જોઈએ, અને બધા સાથે રહેવું જોઈએ, કારણ કે આપણા દેશમાં એ એકતા જ બની રહ્યું છે, કારણ કે આપણા દેશમાં એકતા જ બની છે, તો પછી આવા બધો ઝઘડા કે પછી આવા બધો પ્રકારનો પરિસ્થિતિ ઊભી થઈ જાય છે, અને તહેવારો આવે તો પછી આપણે બધા સા હસી મજાક કરવી જોઈએ. બધા સાથે વાતચીત કરવી જોઈએ, બધા સાથે આમ ખૂબ સારી રીતે રહેવું જોઈએ. તો પછી આપણે સારા વ્યવહાર થશે. અને આપડા સાથે પણ ઘણા બધા લોકો સારી રીતે વાતચીત કરશે. એટલે કે આવું બધું ની કરવું જોઈએ યોગ્ય રીતે બધા લોકો સાથે રહેવું જોઈએ, અને આ બધા આપણા તહેવારો ધાર્મિક તહેવારો છે તેને યોગ્ય રીતે ઉજવણી કરવી જોઈએ, અને આપણા તહેવારોને ખૂબ શાંતિથી અને ખૂબ શાંતિપૂર્વક અને ચેતવણીપૂર્વક અને સાવચેતીપૂર્વક બધા તહેવારોની ઉજવણી કરવી જોઈએ. સારું ભાઈ મળીએ પાછા, આવા તહેવારો તો ઘણા બધા આવવાના જ છે. તેના વિશે પાછા આપણે આગળેય વાતચીત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ પાછા.